હરે કૃષ્ણ, કેમ છો?
હા, મજામાં.
અવાજ આવે છે, બરાબર.
હા, સરસ આવે છે.
ઓકે. ચાલો, તો આજે આપણે એ ચર્ચ એના પર ચર્ચા કરીશું. કે ઓફલાઇન શોપિંગ કે ઓનલાઇન શોપિંગ. હવે, એકચુલી ઓફ લાઈન શોપિંગ કરવાથી આપણે, આપણે આપણા જેની સાથે ઓફલાઈન શોપિંગ કરવા જઈએ છીએ તે પ્લસ આપણા આસપાસના દુકાનદારો એના માટે સારું છે કે આપણે એની સાથે સારા એવા રિલેશન બનાવી શકીએ છીએ. પ્લસ આપણેે એકબીજાને હેલ્પ કરી શકીએ છીએ. કે આપણે ઓફલાઈન શોપિંગ કરીશું, તો એની સાથે સારા રિલેશન બનશે. હવે, અત્યારે અ અત્યારે તહેવારો આવે છે તો ઓફલાઈન શોપિંગ અ કરશું, તો આપણે દુકાનદારો સાથે રિલેશન બનાવશું. અને આપણે અ ફાળો લેવા પણ જઈશું, તો એ લોકો ના નહી પાડે કે ચલો, તમે લોકો અમારી અમારી પાસે શોપિંગ કરો છો તો હું તમને આપીશ. પણ જો આપણે ઓનલાઈન શોપિંગ જ કરશું. તો એ લોકો કાઈ કમાશે નહીં અને એ લોકો આપણને ફાળો કેવી રીતે આપશે એમ. જેથી કરીને, હા. અને ઓનલાઈન શોપિંગમાં તો કોઈ કોઈ અ ઘણા બધા સ્કેમ પણ થાય છે. અને ઓનલાઈન શોપિંગ સારું છે નો ડાઉટ આપણે ઘરના ઘરની બહાર ન થી નીકળવું પડતું આપડે ત્યાં ઘરે ડિલવરી થઈ જાય છે. પણ એમાં ઘણા બધા સ્કેમ પણ થાય છે કે- આપણા પાસેથી પૈસા લઈ લે છે અને પછી કઈ કોઈ જવાબ નથી આપતું કે- અ રિટર્ન પોલિસી હોય છે તો- પણ કોઈ આન્સર નથી કરતું એવું ઘણું બધું થાય છે.
હા સાચી વાત છે આપણે ઓનલાઈન શોપ- પિંગ કે ઓફલાઈન શોપિંગ આપણે હવે તો બંને કરીએ જ છીએ. અને- અ બંને રીતે કરવી જોઈએ. સાવ એક જ ઉપર ના જવું જોઈએ કે ચાલો ઓનલાઈન તો ઓનલાઈન કે ઓફલાઈન તો ઓફલાઈન કાઆઅમુક વસ્તુ આપડે કેવું થાય છે કે આપણને ઓનલાઈન જોઈએ તો એમાં આપણને ગમે તો એમાંથીએ મંગાવું છું હું તો એવું બંને રીતે શોપિંગ કરું છું. અને ઓફલાઈન પણ કરું છું કે એવું નહીં કે એક જ- ઉપર આપણે એકરવાનું કે ખાલી બહારથી જ લેવાનું ઓનલાઈન જ કરવાનું એવું નથી કરતી કેમ કે? અમુક આપણે જોઈએ છીએ કે આપણે જોઈએ ઓનલાઈનમાં કેવું થાય છે કે? ક્યારેક આપણને એકદમ જરૂરિયાત હોય આપણે એકલા હોય ઘરે તો આ-. જે આપણે એવી બધી સુવિધા છે. ને કે તો આપણે ફટાફટ એ વસ્તુ કોઈ ગેસ્ટ આવે અચાનક અને ઘરે કોઈ ના હોય ને આપણેલેવા જવાનો ટાઈમ પણના હોય. તો પછી હું એવી રીતે તરત જ ઓર્ડર કરીને જેટલી ઝડપી જરૂરિયાત હોય એ બધી વસ્તુઓ હું મંગાવી લઉં છું કે આપણને દસ મિનિટમાં એ લોકો પહોંચાડી જાય છે. તો એ રીતે ઓનલાઈન શોપિંગમાં મને સારું લાગે છે. ક્યારેક કોઈ એવાઅચાનક એવા ગેસ્ટ આવી જાય કે મારા ઘરમાં અમુક વસ્તુ જોયહોય અને તરત જ હું એને ઓર્ડર કરું તો દસ મિનિટમાં એ આવી જાય છે. તો ત્યારે મને એ સારું લાગે છે. ઓનલાઈન શોપિંગ. એટલે હંઅ
હા એટલે ગ્લોસરી ને એ બધું પણ અમુક ટાઈમેએઅ શાકભાજીને એ પણ આપણે હવે હવે જે દસ મિનિટના એપ બન્યા છે, તેમાંથી શાકભાજીને એ બી બધું મળી જાય છે. પણ અમુક ટાઈમે એ લોકો જોયા વગર જ ખરાબ શાકભાજીને એવું પણ આપી દે છે. અને સારું પણ છે, કે કોઈ વખત સારું પણ આવી જાય છે. અને કોઈ કોઈ ટેન્શન વગર આપડા ઘરે પહોંચી જાય છે દસ જ મિનિટ એમાં એમ
હા હા. અને ઓફલાઈન શોપિંગ પણ હું કરું છું. તો કારણ કે અમુક આપણે જયારે ફ્રી ટાઈમ હોય છે. ત્યારે આપણે કેવું બહાર જવાનું પણ થઈ જાય. અને આપણેે બધી વસ્તુઓ લેવાય પણ જાય છે. અને આપડે કેમ કરીયાણું છે. કે શાકભાજી છેકે અ મારે તો કેવું છે આપડે નજીક જ છે. શાકભાજી માર્કેટ તો ભલે ચાલો આપણું વાંક કિંગનું વોકિંગ થઈ જાય. અને સરસ તે આપણે શોપીંગ થઈ જાય અને અ બે બેએવું થઈ જાય એટલે આવી રીતે ઓફલાઈન શોપિંગ પણ હુંકરુ છું.
હા થોડી વાર બાર નીકળીએ તો માઈન્ડ બી રિલેક્સ થઈ જાય લોકોને મળીએ. તો એ બી સારું લાગે આપણને અને ઘરમાં ને ઘરમાં રઇએ તો આપણને એ એમ પણ સારું નથી લાગતું કે ઘરમાં ને ઘરમાં રઇને આપને બધું લઈ લઈએ એ પણ વ્યાજબી નથી તો નજીક ઓય છે. તો આપડે ઓફલાઈન શોપિંગ પણ કરવી જોઈએ એમ કે અમુક ટ અમુક વસ્તુઓ આપડે આપણને ટાઈમ છે. અને આપડે વોક કરવા બી જઈ શકીએ છીએ તો એ બાને આપડે અ આપડું શોપિંગ પણ થઈ જાય છે અને થોડી ઘણી એક્સરસાઇઝ પણ થઈ જાય છે એમ
હા, એટલે આમ આપડી જોય ઓનલાઈન શોપિંગ ને ઓફલાઈન શોપિંગની બેની સરખામણી કરીએ ને તો આપડે જોઈએ છે કે બંનેને પોતાના પોતાના અલગ અલગ ફાયદા છે. અને ગેરફાયદાય છે જો આપણને સમય ઓછો હોય અને આપડે સામાન્ય વસ્તુ ખરીદવી હોય ને આપડે ઉતાવળ હોય ને આપડા આપણે ન જઈ શકીએ તો આપડે ઓનલાઈન મંગાવી લઈએ પણ જો અમુક મોંઘી વસ્તુ હોય કે દાખલા તરીકે આપડે જ્વેલરી આપડે ખરીદવી હોય તો પછી આપડે એને ઓનલાઈન ન ખરીદવી જોઈએ. એના માટે તો આપણે ઓફલાઈન જ જોવું જોઈએ કારણ કે એ આપડે જોયો બરાબર આપડે જોઈએ એના નમૂના કેવા છે, કે પછી આપડે એની ગુણવત્તા કેવી છે એ બધું આપડે તો જ્વેલરીની શોપિંગ કરવી હોય તો આપણે પછી એસ શોપ પ પર જ જવું જોઈએ.
હા અને આ જ્વેલરીની શોપિંગ તો આપડે વિશ્વાસુ જ્વેલર્સ પાસે જ કરતા હોઈએ. એટલે ઓનલાઈનમાં પછી આપડા પા આપડા સાથે ફ્રોડ થવાનું બી શક્યતા રહે છે. એટલે અમુક જે મોંઘીઓ વસ્તુઓ છે એને તો આપડે ઓન ઓફલાઈન જ ખરીદવી જોઈએ.
હા અને આપણે ઘણી વખત જોએ તો ઘણી વખત કપડાંને એવું બધુંય શોપિંગ કરતા હોય તો ઘણી વાર એમાં એવું થાય કે આપણને કપડું બરાબર ગુણવત્તા વાળું ના લાગે આપણને જે કપડું કોટનનું જોતું હોય ને એના બદલે એ કોટન એકદમ પ્યોર ના હોય તો આપણને નઇ ગમે તો આપણને એ પછી આપડ એવું થાય કે એને રિટર્ન કરવું પડેને એ થોડીક ભેજામારી થાય પણ જોકે હવે તો રિ ટર્ન કરવાની સગવડ સારી છે એટલે આપણને હવે બોવ તકલીફ નથી થતી. પણ આવું ઘણી વાર થઈ શકીએ આપડે.
હા, હા એટલે આપડે વિશ્વાસું જે એપ છે બધા કે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે કે મીશો છે કે એના પર આપડે શોપિંગ કરીએ તો તો આપણને રિટર્ન કરીએ એટલે તરત આપડા અકાઉન્ટમાં પૈસા આવી જાય છે. વિધિન અ અ મતલબ અ કલાકોમાં જ આવી જાય છે પૈસા તો એનાથી કંઈ વાંધો નથી આવતો કે રિટર્ન કરીએ તો રિટર્ન પોલિસી એ લોકોની સારી હોય છે. તો કઈ વાંધો નથી આવતો પણ જે આપડે વેબસાાઈટ પરથી ને ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં વેબસાાઈટ પરથી આપડે જે ખરીદી કરીએ છીએ ને એમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. કે એમાં સ્કેમ થવાના ચાન્સીસ બોવ વધારે હોય છે.
હા એટલે આપણને જે એકદમ જાણીતી એપ છે ને એના પરથી જ આપડે શોપિંગ કરવું જોઈએ. અ બાકી વિશ્વાસ- પાત્ર જે છે એને પરથી જ બાકી ગમે તેના ઉપરથી ના કરવું જોઈએ એના તેતો બોવ ફ્રોડ થાય છે અને એને લી ધે પછી આપણા એકાઉન્ટમાં જે પૈસા હોય તે પણ ઉપડી જાય છે. એટલે આપણે ખાસ ખાસ ધ્યાન રાખવું પડે છે અને ઓન ઓનલાઈન ને ઓફલાઈન શોપિંગમાં તો કેવું કે, આપણે બહાર નીકળીએ તો આપણને કેટલા ફ્રેન્ડ મળે આપણે વાંત થાય અ ઘણી વખત તો આપણે કેવું કે આપણને એમ થાય હમણાં આવી જશું પણ આપણે એટલા ફ્રેન્ડને બધાં વાતોચી તો કરવાનું ને એવું સારું લાગે આપણને.
હા. હા. આપડું માઈન્ડ રિલેક્સ થઇ જાય છે ફ્રેશ જાઈએ છીએ. ઘરની બહાર નીકળીએ તો આખો દિવસ આપણે ગૃહિણીઓ તો શું ઘરની આખો દિવસ ઘરનું કામ હોય છે તો આપડે એવી રીતે બહાર નથી નીકળી શકતા ગમે ત્યારે તો આ થોડું ઘણું શોપિંગના કારણે આપડે નીકળીએ અને થોડા રિલેક્સ થાઈએ ફ્રેશ થાએ એમ.
હા અને આપડે કપડાંમાંય આપણે કેવું કે, આપણે આપણી સાઈઝ આપણે ત્યાં ત્યાં જોઈએ. તો આપણને કેવું ફિટિંગ છે એ જોઈ શકાય અને ખાસ કરીને જૂતા ચપ્પલ ખરીદવા તો આપડણે ખરેખર ઓનલાઈન આપણને મજા જ ના આવે કાણ કે, એમાં તો આપણે આપણી સાઈઝ ને બધું જો ત્યાં આપણે જઈએ ને તો જ આપણને બરાબર મળે કે, આપણેે પેરી જોઈએ. અ બ નાનું થાય છે મોટું થાય છે. અને કદાચ નાનું મોટું હોય કદાચ કપડામાં તો એ લોકો આપણને એ લોકો કરી આપે છે ફિટિંગ ને એવું બધું. તો આપડે પછી મગજમારી ના રીયે. હલો ઓફ ઓનલાઈન મંગાવેલું હોય તો જો મોટું કે નાનું તો એમાં પાછી મગજ મારી રેય
હા એ બધી જવાબદારી આપડી હોય છે ફિટિંગ કરાવવાની ને એ બધી એમ.
હ‌આ અ એટલે જ ને એટલે આ રીતે આપણે જોઈએ તો અ અને ઓનલાઈન શોપિંગમાં ઘણી વખત જે ફોટામાં આપણને દેખા તી હોયને એ વસ્તુ અને આપણને જે મળે એ વસ્તુમાં ઘણો બધો ત ફાવત હોય.
હા એ એક કલ્લર કલર થોડોક અલગ હોય છે કે શેડ હોય છે કે કંઈ પણ એમ. કલરમાં ફરક પડે છે. કોલિટીમાં ફરક પડે છે. જેવું દેખાતું હોય એવું હોતું નથી. એવું ઘણી વાર બને છે એમ.
હા અને જો આપડે આપડે આયા ઓફલાઈન શોપિંગ કરવા ગ્યા હોય ઘણાય વખત અમુક વસ્તુ એવી હોય પછી આપણે ભાવતાલેય કરી શકીએ. જય્યારે ઓનલાઈનમાં એવું કાંઈ ના થાય અને કદાચ આપણને ન ગમે તો આપણે ત્યાં એને આપણને રીટર્ન કરીને બી જી વસ્તુ લઈ આવી શકીએ. આપણે પોતે જ જઈને એમ. એટલે એવી રીતે આપણેે થાય અન્ને ઓફલાઈનમાં આપડે હા ક્યારેક જો બહુ દૂર હોય તો આપણને ખર્ચો થાય મુસાફરીનો. અ કદાચ ક્યારેક ભીડ હોય ટ્રાફિક હોય તો આપણને ક્યારેક કંટાળોય આવે કે, હાલો વરસાદ બહુ છે તો પછી ઓફલાઈન શોપિંગ કરવા જાવાનો કંટાળો આવે. તો ત્યારે આપણને એમ થાય કે, ચાલો ઓનલાઇન આપણે બધી વસ્તુ કાંઈક એવી બધી અ જરૂરિયાતની હોય તો મંગાવી લઈએ.
હા એટલે ઓનલાઈન શોપિંગ અને ઓફલાઈન શોપિંગ બંનેના અમુક ફાયદાઓ પણ છે. અને અમુક ગેરફાયદાઓ પણ છે. એટલે બંને રીતે આપણેે હવે હવે તો આપણે આપણા સિટીમાં છે. કે આપણા ગામડામાં પણ હવે તો ઓનલાઈન શોપિંગ થાય છે. એટલે બધી રીતે એ અ વ્યાજ બી છે. કે આપણે આપણી રીતે મર્યાદાપૂર્વક બંને રીતે શોપિંગ કરીએ એમ.
હા તો આજે આ સરસ આ ટોપિક પર વાત કરવાની મજા આવી. તો ભલેને ફરી મળીએ પાછા હા બાય જય શ્રી કૃષ્ણ.